હલો.
હલો.
હલો.
હા મિત્ર શું મારો અવાજ તમારી પાસે આવી રહ્યો છે?
હા તમારો આવાજ આવી રહ્યો છે.
હા તો શું કેવું ચાલી રહ્યું છે.
મસ્ત, એમ તો કોલેજ લાઈફ તો સારી જ ચાલી રહી છે. તમારે તમે અત્યારે શું કરી રહ્યા છો જેમ કે શિક્ષણમાં?
કઈ નહી.
કોલેજ એવું કંઈ નથી કરતા?
હા મિત્ર હું પણ કોલેજ કરી રહ્યો છું. ને આમ મારા બીજું વરસ હવે ચાલી રહ્યું છે.
બરાબર, અત્યારે શું કરી રહ્યા છો?
કઈ નહી હવે જમીને બેઠો તમે?
હું પણ અત્યારે જસ્ટ જમીને બેઠેલો છું.
હા તો શું મિત્ર તમે હવે ફ્ર્રી જ છો?
હા હું પણ અત્યારે ફ્રી જ છું.
તો મારે એ કેવું હતું કે આજના આધુનિક ટેકનોલોજીમાં જોઈએ તો ઘણી બધી ફેક્ટરીઓ ને એવી બધી હવે બની રહી છે અને તેના લીધે ખુબ જ પ્રદુષણ થતા મેં જોયું તો આપણે પ્રદૂષણ પર થોડી ઘણી ચર્ચા કરીએ? જેમાં પ્રદૂષણ એ આજના સમયની સૌથી ગંભીર અને વે વૈશ્વિક સમસ્યાઓમાંથી એક છે. વિજ્ઞાન અને ટેકનોલોજી ના વિકાસની સાથે માનવી એ પોતાની સુવિધા માટે પ્રા પ્રકૃતિના સંતુલનને ખોરવી નાખ્યું છે એમ મારું માનવું છે. જેના પરિણામે પ્રદુષણની સમસ્ સમસ્યાઓ સર્જાય છે. પ્રદુર્શના આમ તરીકે મુખ્યતે પ્રકાર જોઈએ તો વાયુ પ્રદુષણ, જળ પ્રદુષણ. તેમજ ભૂમિ પ્રદુષણ અને ધ્વનિ પ્રદૂષણ રહેલા છે. આમ મુખ્યત્વે તયે તો વાયુ પ્રદૂષણ ખુબ જ તરીકે વધતું જાય છે. જેમાં વાહનોનો ધુમાડો, કારખાનાઓમાંથી નીકળતા હાનિકારક વાયુઓ અને કચરો કચરો સળગાવાથી હવામાં ઝેરી તત્વ ભવે છે. આનાથી શ્વાસ લેવામાં તકલીફ અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ પણ થાય છે. તેથી આપણે પ્રદૂષણ ઓછું રાખવુ તથા ઓછો થાય એ પ્રયત્ન કરવો જોઈએ અને બીજી તરફ જઈએ તો જળ પ્રદુષણ. જણ પ્રદૂષણમાં ઉદ્યોગોનું કેમિકલ યુક્ત ગંદુ પાણી પ્લાસ્ટિક અને ઘરનો કચરો નદીઓમાં તેમજ તો કે સમુદ્રમાં છોડવાથી પાણી પ્રદુષિત થાય છે. તેથી આજનું જ જ સૃષ્ટિ જોકમાંથી હોય છે. અને ભૂમિ પ્રદુષણ. ભૂમિ પ્રદુષણમાં જોઈએ તો આપણે ખેતીમાં મુખ્યત્વે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો વધુ પતક ઉપયોગ તેમજ પ્લાસ્ટિકનો કચરો જમીનમાં દાટવાથી જમીનની ફળદુપતા પણ ઘટતી હોય છે. જેથી તેનો આયડેસર ખેડૂત પર થતો હોય છે અને તેમની ખેતી મુખ્યતે સારી નથી અને તેમને નુકસાનકારક થતું હોય છે. બીજી તરફ જોઈએ તો ધ્વનિ પ્રદુષણ પ્રદૂષણ એ વાહનો ફોન મોટા અવાજે વાગતા લાઉડ સ્પીકર અને કારખાનાઓના મશીનનો આવાજ માનસિક તનાવ અને બહેરાશનું કારણ બને છે. જે આપણે ખાસ કરીને શહેરોમાં જોવા મળે છે. જેમાં ઘણો બધો ટ્રાફિક થવાથી વાહનો નો હોન વગાડતા હોય છે અને ખૂબ જ ધ્વનિ પ્રદુષણ થતું હોય છે. તો મિત્રો તમે પણ આવું કશું પ્રદુષણ અંગે જોયું હોય તો મને પણ જણાવો.
હ મેં પણ ખુબ જોયેલી છે આજના આધુનિક યુગમાં આપણ જોય જ છે. પ્લાસ્ટિકનો વપરાશ ખૂબ જો જોવા મળે છે. ખુબ પ્રદુષણ થાય છે. આપણે જોઈ જ છે સિટીમાં જયારે આપણે ટ્રાવેલ કરતા હોઈએ છીએ ત્યારે રસ્તાની આજુબાજુ પ્લાસ્ટિક ખુબ મોટા પ્રમાણમાં પડેલ જોવા મળેલ છે. એ આપણને જમીનને ખુબ નુકસાન પહોંચાડે છે અને વાતાવરણમાં પણ અસર પહોંચાડે છે. આમ તો મોટા ભાગે પ્લાસ્ટિક જ નહી પણ અન્ય પણ પદાર્થો વાતાવરણને ખુબ નુકસાન પ પહોંચાડે જેથી પ્રદુષણ થાય છે.
પ્રદૂષણ
તમે જણાવ્યું તે મુજબ હવાનું પ્રદુષણ, પાણીનું પ્રદુષણ પછી જમીન નુ પ્રદુષણ ધ્વનિ પ્રદુષણ એ થવા પાછળ આપણા. માનવીઓ નો હાત છે. આપણે જોય છે. આપણે રોજિંદ જીવનમાં ઉપયોગમાં લવામાં આવતા અન્ય ખાદ્ય પદાર્થો જેમ કે નાના છોકરાઓ દોરજ વેફાર નેવા ખાતા તેનો પ્લાસ્ટિક ગમે તેમ જમીન પર નાખી દે છે. પણ તેને આપણે અટકાવવું જોઈએ. મોટા પ્રમાણમાં કચરો જમીન પર નાખતા હોવાથી તે કચરો જમીન જ પ્રદુષણ પ્રદુષિત બનાવે છે. આપણે નાના બાળકોને શાળાઓમાં તે પ્રદુષણ અટકાવા માટે યોગ્ય પગલાઓ લેવા જોઈએ જેમ કે. પ્રદૂષણ અટકાવવા માટે. સાન જાગૃત કાર્યક્રમ લાવવા જોઈએ જેથી તેઓ. પ્રોત્સાહિત થાય એને કચરો કચરા પેટીવાનું નાખે. પ્રદૂષણના બીજા પણ કારણો છે જેમ કે વાહનોની વધતી સંખ્યા. ઉદ્યોગ માં નિકળતા ધુમાડા ઓ. વૃક્ષોની કટાઈ પ્લાસ્ટિક નો વધારે ઉપયોગ કચરાનું ખોટું નિકાસ. તમે તમે પણ તમારા ઘરે પણ. આમ તો વાહનો હશે જ જેમ કે બાઈક સ્કૂટર. વગેરે હશે જ છે કે નહી.
હા મિત્રો અમારે પણ એવા બધા કેટલાક વાહનો છે ઘરે.
તેનો પણ તમે ખુબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરતા હશો. અહીથી આપણે એક એક.
અમે ઘણો બધો ઉપયોગ કરતા હોયે છીએ.
હમ્મ એક થી પાંચ કિલોમીટર અથવા પાંચસો મીટરમાં પણ તમે. બાઈક નો જ ઉપયોગ કરતા હશો ચાલતા નહી જતા હશો.
હા મિત્ર તમે કીધું એમ જ વધુ પર તો બાઇકનો જ ઉપયોગ કરીએ છીએ.
હા તો તેમા પણ પેટ્રોલ વાપરાય છે તે પણ. આપણને નુકસાન કરે છે વાતાવરણમાં. એમ એમ તો આપણે જયારે લાંબા. દૂરની જગ્યાએ તો આપણે. પબ્લિક વાહન નથી ઉપયોગ કરવો જો જેથી પ્રદૂષણ થોડો ઓછો થાય. પેટ્રોલ ની બચત થાય તે આપણા વાતાવરણ માટે અને આપણા માટે પણ ખુબ જરૂરી છે. ને આજના યુગમાં. વૃક્ષોની કટાઈ ખૂબ થઈ રહી છે જેનું કારણે પણ પ્રદુષણ થાય છે. મોટા ભાગે. જયારે ફર્નિચરો પછી. કઈ રાંધણ માટે લાકડાનો ઉપયોગ થતો હોય છે. તે લાકડાનો લાકડાઓ સળગાવથી પણ. વાતાવરણમાં ધુમાડો ફેલાય છે જેના કારણે. હિમોગ્લોબિનની સમસ્યા પણ સર્જાય છે. તેનાથી હિમાલયમાંના બરફો પીગળે છે જેથી. દરિયામાં પણ પાણીમાં વધારો દરિયાના પાણીને સ્ત્રોતમાં. વધારો થાઈ છે પછી અમુક અમુક વાર સુનામીઓ વગેરે આવે છે જે. આપણના દરિયા કિનારાના વિસ્તારોને નુકસાન પહોંચાડે છે. તો તમે પણ આવો કઈ સાંભડેલું હશે.
હા મિત્ર તમે જણાવ્યું એમ જ કે. પ્રદુષણે પર્યાવરણ અંગે નહીં પરંતુ આપણા જીવનકાળ અંગે પણ. ખુબ જ ઘાતક અસર કરે છે જેમ કે પ્રદુષણમાં તો પર્યાવરણ. નહી પરંતુ પૃથ્વી પરના સમગ્ર સજીવ. સૃષ્ટિના અસ્તિત્વને નુકસાન પહોંચાડે છે. જેમાં આપણે આપણા આરોગ્ય પર અસર ખુબ જ કરે છે જેમ. તમે જણાયવુ એમ જ કે માનવીમાં ફેફસાના રોગો. કેન્સર ચામડીના રોગો અને હૃદય રોગનું પ્રમાણ. સતત વધી રહ્યું છે. જે આપણે હવામાન પ્રદુષણ તેમજ ગંધકી થી થતું હોય છે તમે જણાવ્યું એમ જ કે આપણે જુદા જુદા કાર્યક્રમો કરો અને. સમાજ અંગે માહિતી પહોંચાડવી કે પ્રદુષણ. નહી કરવું અને સ્વચ્છતા જવાવી. બીજી તરફ જઈએ તો હવામાનમાં પરિવર્તન. ગ્લોબલ વોર્મિંગને કારણે ઋતુચક્ર બદલાયું છે. ક્યાંક ભારે પૂર તો ક્યાંક દુશ ત્યારે જેવી પરિસ્થિતિ સર્જાય છે. અને પ્રાણીઓનો અને વનસ્પતિનો નાશ તરફ જોએ તો પ્રદૂષિત વાતાવરણને કારણે ઘણી દુર્લભ વનસ્પતિઓ અને પ્રાણીઓની પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે, જેથી ઘણી બધી ઘાતક અસરો થતી હોય છે, આમ જે તે હા. પૃથ્વી આપણું ઘર છે, અને તેને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ આપણી જ છે, તેથી જો આપણે આજે જાગૃત નહી થઈ શકે તો આવનારી પેઢીને શુદ્ધ હવા તેમજ પાણી માટે પણ વલખા મારવા પડશે અને પર્યાવરણ બચાવો પૃથ્વી બચાવો એ તો તમે સામળ્યું જ હશે. તો મિત્રો મેં આ મને સમય આપ્યો એના બદલ તમારો આભાર.
તમાર પણ ખૂબાાર ખૂબ ખૂબ આભાર તમે તમારા સાથે વાત કરીને મને આનંદ થયો પાછા આપણે મળીશું.
હા. ઘટન ના સકું.